હ.
હા કેમ છો?
મજામાં, તમે?
હા હુ બી મજામાં. મજામાં છું. હ હું મજામાં છું આને. હા આજે મને. તારી જોડે સાથે ચલવાનું ફાયદા યા વિષય પર વાત કરવી શકે?
ઓકે વાહ આ તો ખૂબ સરસ અને આરોગ્ય માટે ઉપયોગ વિશે છે ચાલવુ આપણા શરીર માટે. ખૂબ લાભદાયક છે.
હા ડોક્ટર પણ કહે છે. કે રોજ થોડું ચાલવાનું જોઈને પણ. ચાલવતના ખાસ ફાયદો શું શું છે?
હમ ચાલવું એ એક સરળ સસ્તું અને સર્વશ્રેષ્ઠ વ્યાયામ છે એનાથી. થી શરીર સ્વચ્છ રહે છે અને મન પણ. પ્રસન્ન રહે છે.
હા ચાલવા માટે કોઈ ખાસ સાવધાની જરૂર નથી? બસ ઈચ્છા અને થોડા સમય જોઈ.
એકદમ સાચું સવારે આ અથવા. સાંજે રોજ ચાલવાથી શરીર ને તાજગી મળે છે.
હમ. હા ચાલવાથી શરીર પર કેવા પ્રકારના ફાયદા થાય?
હમ ચાલવાથી રક્ત સંચાર સારો થાય છે. હૃદય મજબૂત બને છે. ફેફ ફેફસા સારા રહે છે. અને શરીરમાં ઊર્જા વધે છે.
હમ સ વાહ ઈટને ચાલવાનું રૃદય માટે પણ સારું છે?
હા જરૂર નિયમિત ચાલવાથી હૃદયરોગ ના ધોકા ઓછા થઈ શકે.
અચ્છા વજન ઘટાય માટે પણ ચાલવું ઉપયોગી છે?
હા ખુબ રોજ ચાલવાથી એ. હા, ખુબ રોજ ચાલવાથી શરીર ની કેલરી બળે છે. અને વજન નિયંત્રણમાં રહે છે, જે લોગા મોટાપાથી. પરેશાન હોય ને તેમના ચાલવું ખુબ લાભદાયક છે.
હા. મને લાગે છે કે ચાલવાથી પચન શક્તિ પણ સારી થાય.
એકદમ સાચું. ભોજન પછી થોડું ચાલવાથી ખોરાક સારો પછી અ અને પેટ હલકું લાગે છે.
હા. અને ડાયાબિટીસ માટે પણ ચાલ ઉપયોગી કહે છે.
હા ચાલવાથી બ્લડ શુગર નિયંત્રિત રાખવાનો મદદ મળે છે ને એટલે જ ડોક્ટર ઘણી વાર ડાયબિટીસ ના દર્દીદીઓને ચાલવાથી સલાહ આપે છે.
અચ્છા. અને ચાલવાથી માનસિક ફાયદા પણ થાય.
હા ખુબ થાય ચાલવાથી મન શાંત રહે છે તનાવ ઓછો થાય છે ચિંતા ઘટે છે અને મૂળ સારો થાય છે.
હા એ તો ખુબ સરસ ફાયદો છે. આજકાલ ઘણા લોકો તનાવમાં રહે છે.
હા બધા લોકો તનાવમાં રહે છે. આ પ્રકૃતિમાં ચાલવા જઈએ તાજી હવા મળે હરિયાલી જોવા મળે એનાથી પણ પ્રસન્નો બની જાય છે.
હમ ઘૂમ માટે પણ ચાલુ ઉપયોગી છે. ઉન ઉંમાંટ
હા હા જરૂર રોજ ચાલવાથી શરીર થોડું સક્રિય બને છે અને રાત્રે સારખી ઊગ આવે છે.
હમ વિદ્યાર્થ ના માટે ચનુ કે
અ વિદ્યાર્થીઓને જો રોજ ચાલવા જાય ને તો તેમનું મન તાજું રહે. શરીર સ્ફૂર્તિવાન બને અને અભ્યાસ ના એકત્ર્રતા વધે બરાબર ને
હ અચ્છા વૃદ્ધ લોકો માટે પણ ચાલવું જરૂરી છે.
હા જરૂરી વૃદ્ધ લોકો માટે હલકું ચાલવું ખૂબ સારું છે એનાથી સા સાંધા ચલાયમાન રહે છે શરીર સ્ટીફ નથી આ થતું અને તંદુરસ્ત બની રાખે છે.
બસ પણ ચલવા માટે અ ચાલવા માટે અ આરામદાયક કપડા અને ચપ્પલ શું જ પહેરા જોઈ ખુબ જરૂરી છે.
હા બરાબર ખુબ ભારી ભોજન પછી તુરંત તેજ ચાલુ ના જોઈએ ધીરે ધીરે શર કરવું જોઈએ
હા હા હા પણ ચાલવા માટે હું નિયમ છો
ચાલવા માટે હા ના એવું બોલું છું ને ચાલવા માટે આરામદાયક કપડાંની શું જ પહેરવાના જોઈએ ખુબ ભારી ભોજન પછી તુરંત એજું ચાલવું ના જોઈએ ઓકે ધીરે ધીરે શર કરાય કરવું જોઈએ
હમ હમ હમ
અચ્છા સામાન્ય રીતે ત્રીસ મિનિટ ચાલવાનું ખુબ લાભદાયક માને છે પણ શરૂઆતમાં દસ પંદર મિનિટ થી કરી શકે
હમ કરી શકાય સ્ટાર્ટિંગ માં દસ મિનિટ ફિફ્ટન મિનિટસ એવું ચાલવાનું એકદમ અ એકદમ એક કલાક ચાલવાનું વરી બોડી પેન આ થઈ જશે
હા હ સવારે ચાલવાનું વધારે સારું કે સાંજે.
હમ બને સારું.
એમ.
અ સવારી તાજી હવા અને શાંતિ મળે. જાને સાંજે દિવસભરની થકાન દૂર થાય જે સમય અનુ. કૂલ હોય એ સમય ચાલ હો.
હા સાચી વાત હા ચાલુ એક જીમ કરતા સરળ લાગે છે મને તો.
હમ હા ચાલવું સૌથી. વ્યાયામ છે પૈસા ખર્ચ કરવાની જરૂર નથી ટ્રેનર. ની જરૂરત નથી અને કોઈ પણ ઉમર માં વ્યક્તિ કરી શકે છે.
હા. મને લાગે છે કે ઘરના બધા સદસ્યો સાથે ચાલના. અ જવું જોઈએ હેને.
હમ બરાબર એ તો હા.
હા હમ.
વાહ એ તો ખુબ સારી વાત છે પરિવાર સાથે ચાલવા. ચાલવાથી વાત પર થાય અને આરોપ પણ સારું રહે. એક ફેમિલી ટાઈમ મળે છે ને.
હા. તો ચાલ ચાલવાના મુખ્ય ફાયદા એક વાર ગણીએે.
હા જરૂર જરૂર ચાલવાના ફાયદા. શરીર સ્વસ્થ રહે. મજબૂત બ હૃદય મજબૂત બને.
હા.
રક્ત સંચાર સુધારાય.
હમ હમ.
વજન નિયંત્રણ માના એ. પાચન શક્તિ હા પાચન શક્તિ સારી થાય.
બિયા.
બ્લડ શુગર નિયંત્રણ માં મળી મદદ મળી.
હમ.
તનાવાની ચિંતા ઓછી થાય. હા સરસ ઓર ઇમ્પોર્ટન્ટ વાત છે. ફાયદા છે ચાર. ઉઘ સારી આવે બેસ્ટ ફાયદા.
હમ હમ હમ.
મન પ્રસન્ન ન રહે.
હમ હમ.
શરીર માં સ્ફૂર્તિ વધે.
હા. વાહ ચાલવાનું તો ખરોખર ખુબ લાભદાયક છે.
હા આ ચાલુ એક નાની આદત છે ને પણ એના. ફાયદા ખૂબ મોટા છે.
હમ. તો નિષ્કર્ષ તો એે. કે રોષ થોડા ચાલવાનું જોઈએ ઓર એક. એકદમ આરોગ્યવાન રવા માટે ચાલવાનું ખૂબ જરૂરી છે.
બરાબર. હ સાચી વાત છે ફ્રી ઓફ કોસ્ટ ચાલવાનું એ. ટ્રેનર નથી જીમ ના જોઈએ જીમ ફીસ ના આપવાની પડે છે ફ્રી માં છે. બસ આલસ ના કરતો હતો
હાર જોડે જોડે ફ્રેન્ડના સાથે વાતે કર કરે થાય જાય ચાલવાનું તો ટાઈમ ને હ હા ટાઈમ ચાલ ખતમ હો જાય ત બી ખબર ના પડે વાત કરતા કરતા ચાલે તો હા ના વાતા કરતા કરતા હા વાતા કરતા કરતા બોર હો ગાય અ હોય ત ગા ગાને સાંભળતા સાંભળતા ચાલુય વા ભજન સાંભળાય અ મેડિટેશન મ્યુઝિક સાંભળાય અ તને એ બી ફરક પડે છે ડબલ ફાયદા થાય હ હમ્મ હા થાય ના ચાલવાનું ફાયદા અચ્છા હૈ હમ્મ
બ બ પ પ ફ મને આ આજ ના તારી સાથે આ વિષય પર વાત કરીને ખુબ આનંદ થયો
હા મને ભી હ મને બી બહુ આનંદ થાયો હવેથી આપણે રોજ ચાલવાનું જવું શકે તું આવીઈશ મારી જેવડે ચાલવાનું
હા હા જરૂર આવી આઈશ આઈશ હા જરૂર
હમ્મ તો મજા કરીને મસ્ત ચાલવાની વાત કરવાની અર સ્વાસ્થ હા હ શરીર મસ્ત રહે બોડી સારી થાય અ ચાલના બી થાય
હ ઓકે હા ઓકે ડન ઓકે ચલો મળીશુ
હમ્મ